તો ભાઈ, હાલમાં ઘરના બધા સારા છે ને?
હા એકદમ સારા છે, હમણાં તો કય નહી.
હા જમી દીધું અમે પણ, ને અમારા ઘરના પણ સારા છે. હું તમને એના માટે ફોન કર્યો છે કે જે હાલમાં ડિજિટલ પેમેન્ટ આવ્યું છે તેના વિશે અ શું તમારી બાજુ પણ ડિજિટલ પેમેન્ટ આવી ગયું છે તે બાબત અંગે થોડુ ઘણું વાતચીત કરવા માટે તમારે ફોન કરે છે. શું તમારે તમે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરતા થઈ ગયા છો?
હા, સારી છે કારણ કે બ તમે જાણો છો કે આધુનિક યુગમાં ત આ બધી ડિજિટલ પેમેન્ટ બા લોકો સમ એટલે કામ પણ સરતાથી કરી શકે અને પૈસા નો વે પણ સારી રીતે કરી શકે આપણે એને જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે ઓનલાઈન બધ સુવિધાનો ઉપયોગ કરવા માટે આપાન જ્ઞાન ખૂબ જરૂરી છે. વધારે વ્યવહાર કરો છો?
ના એમ તો હાલમાં શું છે ઓનલાઈનની સેવા આવી ગઈ છે એટલે અમે તો ઓનલાઈન ની સેવાનો જ ઉપયોગ કરીએ છે અને ઓનલાઈન ની સેવા એ ખુબ જ આવશ્યક અમને તો પેલા પેલા જયારે નવું નવું આવ્યું હતું અમે પણ ડરી ગયા હતા કે આ શું છે કારણ કે પેલા કેવું હતું કે તમારે જો પૈસા ઉપડવો હોય તો બેન્કોની ઘણી બધી લાઈનમાં ઉભી રહેવું પડે કારાં તો પછી એટીએમ પર જવું પડે એમ તો ઘણા બધા માર્ગ છે પૈસા ઉપડવાના પરંતુ તેમાં થોડો ઘણો સમય માંગી લે એવા એવી રીતે પૈસા ઉપડાતા હતા પરંતુ હાલમાં જે આવ્યું છે ડિજિટલ પેમેન્ટ એના દ્વારા ઘણી બધી એપ ફોનમાં આવી છે. જેમ કે ફોન પે, ગૂગલ પે પછી રૂપે એમ ઘણા બધા એટલે કે જે એપ આવી ગઈ છે જેમના દ્વારા આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકીએ છેએ, એ ખુબ જ સારી બાબત પણ ગણે છે. એના કારણે અમને પેલા પહેલા ડરી ગયા હતા કે આઉટ ઓફ શું બની શકે છે એક ક્યુ આર કોડ સ્કેન કરવાથી એક એક વ્યક્તિના ખાતા માંથી બીજા ખાતામાં આ પૈસા જાયા કરે પરંતુ પછી અમને ખબર પડી કે હા આ બાબત તદ્દન સાચી છે. અને એનો ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા પણ છે. જેમ કે જો આપણે ફોન પે નો ઉપયોગ કરીએ તો કેટલીક આપણને કેટલીક વસ્તુ આપણે કેટલાક ટ્રાન્ઝેક્શન કરીએ તો એના પર આપણને અમુક ટકા જેટલોું ડિસ્કાઉન્ટ પણ મળે છે. અને એને એ મોટો ફાયદો તો એ છે કે આપણે એના માટે કશું પણ આપણે ખિસ્સામાં પૈસા રાખવાની જરૂર નથી. આપણે આપડો ખાલી ફોન હોવો જોઈએ અને એને એની ગેરફાયદા જોવા જોઈએ તો એના માટે ઇન્ટરનેટ ની સેવા ઉપલબ્ધ હોવી ખુબ જ આવશ્યક છે. જો તમારી પાસે ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ નહી હશે તો તમે એનો ઉપયોગ કરી શકશો નહી. અને ફોનમાં હા પૂરતું ચાર્જ પણ હોવું ખૂબ જ આવશ્યક છે. અને કશે ફરવા ગયા હોય તો તો આપણે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો એ ખૂબ જ આવશ્યક છે શુ તમે કશે ફરવા ગયા હોય ને તમને ડિજિટલ પેમેન્ટ ત્યારે તમને ઉપયોગી ઉપયોગમાં લીલું છે તમે? ફરવા ગયા હોય. ત્યારે.
હા હું તો ફરવાથી જ કરું ફરવાનું મને બહ ગમે છે અને એજ સાથે કે પેલા તો ફર જ્યારે વધારે પ રોકડ લઈ જવા પડ કારણ કે પેલા એ ઓનલાઈન સુવિધાનો ઉપલબ્ધ ન હત. આજકાલ ના હમણાં ના યુગમાં ત જાણો છો ઘણીલી સુવિધા છે ઓનલાઈન મા. ત મને એમ કે જ્યારેમ કરી હતી તસ ના માલિક હતા મા ઓનલાઈન જ પ ટ્રાન્સર ત એમના ખા નાખી એક બે મિનિટ થઈ ગયા છે તમને એવું જોવા મળે છે કે પૈસા પહચી ગયા એમના ખા બતાવ એટલે બે ત્રણિ પછી આવી જાય છે કારણ નેટવર્ક હોવું ખુબ જરૂરી છે ઓનલાઈન આપ પૈસા ના એ વ્યવહારો અને ટ્રન્ઝેશન થઈ ગયેલું બતા પરંતુ બીજાન તમે ન જાય એવું થાય છે અને એજ પ્રમાણે ફરવા ગઈ ત્યા પછી બધા જ પ્રકારના એટલે ખર્ચાઓ અને બધા જ પ્રકારના જે પણ ફરવા માટે જે ખર્ચા કરેલા જેમ કે દુ તમને ક્યુ આર કોડ જોવા મળે છે અને બધા જાગૃત પણ થઈ જાય છે અને લોકો છે પૈસા જમા થઈ જાય છે એ પણ સારી સુવિધા છે કોઈ વાર આવુ નેટવોક ત જાણો છો કે નેટવર્કમાં ખુબ ફાસ્ટ થઈ ગયું છે કારણ કે જેમ પેલા હતું કે ટુ જ થ્રીવ ફોરજી જેમ આજલ આધુનિક ફ ગયું એવું આવી ગયું છે એટલું બધું સ્ટ્રંગ પણ કારણ કે. વ્યા આવોને થીમ પશુ પંક્ષીને પણ ખુબ એ આ થાય છે કે જેના કારણે ઓલું એનુ રેડિયસ લાગે છે જેના કારણે પક્ષી મૃત્યુ પામે છે. શું તમારે આવું, તમારે શું કેવું છે આવું, તે બધા વધી રહ્યા છે? ફ્યુચરમાં સારું છે પછી ખોટું છે?
એમ જોવા જઈએ તો આપણે મનુષ્યોનો જે આપણે મનુષ્ય તરફથી જે વિચારવું જોઈએ, તે આપણને તો ખુબ જ સારી એવી સગવડો મળી રહે છે પરંટુ આપણે આપડું જ નહી પશુ પક્ષીઓનું પણ વિચારવું જોઈએ. આ અમે જણાવ્યું કે જે આપડા જે ટાવરો ઉભા કરવામાં આવે છે નેટવર્ક માટે તેના કારણે જે રેડિયસન જે બહાર નીકળે છે તેના કારણે જે પશુ પક્ષી હોય છે, ખાસ કરીને ચકલી હોય છે, ટેમને ખૂબ જ અસર ઠાય છે. અને કેટલીક કેસ, કેટલાક કિસ્સા મા ટો ટેઓ મૃત્યુ પણ પામે છે એટલે આપણે જેટલું જોઈએ તેટલું જ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો જોઈએ અને એકબીજાને ફોન કોલ માટે પણ જે ઠઈ સકે તો નહીં જોઈએ અને સારી એટલે મેસેજ પરને એમ જ વાત કરી નાખવી જોઈએ કારણ કે એના કારણે સરળતાથી વાતચીત ઠઈ જાય છે અને ડિજિટલ પેમેન્ટમાં એક બાબટ એ પણ છે કે તમે જો સિટીમાં એટલે કે શહેરમાં રહેટા હો ટો ટમારા માટે ખૂબ જ આવસ્યક ગણાય છે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ પરંટુ ગામ ગામડાઓમાં કેટલીક વા સું ઠાય છે કે, અહીંયા ઇન્ટનેટની સેવાનો અનુ, અ, અભાવ હોય છે, જેના કારણે આપણે, એકબીજાના, એક ખાટામાંથી બીજા ખાટામાં પૈસા ટ્રાન્સફર કરી સકતા નઠી. તો ત્યારે ઘણી બધી મુસીબટોનો સામનો કરવો પડે છે, અને આ જે એપ્સ છે તેમાં કોઈક વસ્તુ એ છે કે આ જે એપ છે એ મેન્ટનસ માટે અઠવા ટો ટેનું જે સર્વર હોય છે તે ઠોડા સમય માટે એ લોકો દ્વારા બંધ કરી ડેવામાં આવે છે. તો ત્યારે મુસીબટોનો સામનો કરવો પડે છે. એના કરતા આપણે જો થોડા ઘણા પૈસા કેસમાં પણ રાખીએ, તો આપણેે જે મુસીબટો આવે એનો સામનો કરવાનું ટાળી શકીએ છીએ, એટલે આપણે થોડા ઘણા પૈસા આપણે કેશ મા તો રાખવા જ જોઈએ અને ઓનલાઈન પણ રાખવા જ જોઈએ, પણ સારી બાબત છે. તમારે શું છે? તમે જે ધંધો હમણાં જે કરો છો, તમે જે વેપારી તરીકે પોતાની ભૂમિકા ભજવો છો, તો તેમાં કોઈ વાર એવું બન્યું છે કે તમારા એકાઉન્ટમાંથી પૈસા ટમે એમાં ટ્રાન્સફર કરવામાં, અઠવા એમના અકાઉન્ટમાંથી તમારા અકાઉન્ટમાં, એ જે ગ્રાહકો છે, ટ્રાન્સફર કરવામાં, કોઈ સર્વર નો કે પછી કોઈ ચોરીનો એવો કઈ કેસ બન્યો છે ટમારે ટ્યાં?
હા તમે કેધ કરો હ ફર જારે નેટવર્ક ન પ્રોબ્લેમ હતો અને થઈ ગ પરંતુ તમે જાણો છો કે એવું તો થાય ગય છે અને હુંું છ મયોગ થાય છે કારણ કે જેો વેપારીઓ સાથે આ મારા, જે વેપા એટલે, હું જે વિશે કરુ છું, એટલે ધંધો કરું છું તે માટે જે ખરીડી કરું છું, મેનેજ કરું છું વધારે, કારણ કે એ એટલે કે હું જ્યાં મારી ડુકાન છે, ત્યાં બેઠ, બેઠી, એટલે કે બેસી બેસીને મોડા વેપારીઓ છે તેમની સાથે વાતચીત કરૂ શકું છું. ફન પર અને ફોન પર સોડો થઈ જાય છે, ખુબ જ સા, સારી રીતે સરડતાથી સોડો થઈ જાય છે અને મસ્ત, એટલે આપડે ત્યાં જવાનું જરૂર પણ ન હોય છે, ફોન પર જ બધું થઈ જાય છે. પહેલા તો એવું હતું કે પહેલા આપડે જવું પડતું હતું. અને વેપારી પણ મોટા મોાેપારી એટલે જેના કારણે આપણને વાહન વ્યવાર જવાનો ખર્ચ વધારે લગતો હતો તે પણ આપણે ફોન પર કરી શકી છી અને પૈસા ના વ્યવહારો તમે જાણો છો વે આપણને રોકડથી કે થાય ને એને રોકડ આપવા જવાબ પરંતુ હવે તમે જાને ડિજિટલ પેમેન્ટ ખુબ એવી સારી સુવિધા છે જેના કારણે આપણે ઓનલાઈન જ એના ખાતામાં આપણે દરેક પૈસા નાખી વેપારી ખાતામાં અને વેપારી પણ આપણે જો પૈસા એ કેસમાં કરી એટલે કે આપણે બધા પૈસા કેસમાં આપી દઈએ, એટલે કે ઓનલાઈન કરી દઈએ તો આપણે એ પણ રિ, રિબેટો આપે છે. છે ને સારો આપે છે. સુ તમે સુ, તમારા જે, તમે જે વ્યવસાયો કે કરો છો, તેમાં શું તમારા જે ગ્રાહક છે તે વધારે પડતા, એટલે માટે લેતા તો હશે જ ને? કે પછી એમ કે લોકો રોકડ વ્યવહાર વધારે લે કે પછી ઓનલાઈન વધારે આપે છે તમને ડિજિટલ પેમેન્ટમાં?
ટમે જે જણાવ્યું સાચી વાટ છે, પરંટુ અમારે ત્યાં એવું નઠી, અમારે ત્યાં સું છે, મેં જે ધંધો લઈને, અમે જે ધંધો કરી છે ત્યાં એવા ગ્રાહકો આવે છે કે અમારી છે ને કરિયાણાની દુકાન છે, એટલે તેમાં નાના મોટા ખર્ચાઓ કરવા પડે છે, અને ભાગ્યે જ કોઈ એવો ગ્રાહક આવે છે વધારે માત્રામાં ખરીડી કરતા હોય છે અને અમારે ત્યાં જે ગ્રાહકો આવે છે, જેમ કે જે છોકરી એટલે, કે જે લેડીસ લોકો હોય છે તે એટલે કે છોકરીઓ હોય છે, ટેઓ ટો કેસ જ પૈસાનો ઉપયોગ કરછે અને બાળકો પણ કેસમાં જ ધંડો કરે છે. અમુક જે વિ, અમુક જે સ્ટુડન્ટ અને વિદ્યાર્થી તરીકે જે છો છોકરાઓ, વિદ્યાર્થીની ઉંમરના જે છોકરાઓ છે, તે ડિજિટલ પેમેન્ટ વિશે જાણતા હોય છે. એટલે એ લોકો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરી પૈસાન ટ્રાન્સફર કર છે. અને જે ડાડા ડાડી લોકો જે વસ્તુ આનાની એ, કરિયાણાનો જે કઈ ખરીડી સામાન ખરીડી કરવા માટે આવે ટેઓ ટો કેસમાં જ કરે છે એલોકને ડિજિટલ પેમેન્ટનું જ્ઞાન હોટું નથી, અને એલોકને જો અમારે સમજાવ, અમે મિટિંગ પણ રાખેલી એ લોકોને સમજાવવા માટે. અને એલોકને અમે માર્ગડર્શન પણ આપેલું, પરંટુ જે એ લોકો હતા તે લોકે, એને ડિજિટલ પેમેન્ટને માન્ય આપ્યું નહીં અને એમને અપનાવ્યું નહીં. પરંતુજે બાળકો હતા તેને સારી રીતે સમજી ગયા અનેટલેમેન્ટને માન્ય આપ્યું અને એ લોકો હવેટલ પેમેન્ટ ઉપયોગ કરે છે અને મને પણ ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ એ ખૂબ જ આવશ્યક ગણાય છે અને બધાએ ડિજટલ પેમેન્ટ નો ઉપયોગ તો કરવો જ જોઈએ એ ખુબ જ સારી બાબત છે એનાથી ગભરાઈ જવું જોઈએ નહી, એનાઠી કોઈ પણ રીતે પૈસાની ચોરી કે બીજું કોઈ, પૈસા એક ખાટા માં બીજા ખાટામાં જતી વખતે એ થોડી ઘણી મુસીબટો નો સામનો કરવો પડે છે, પરંટુ એ સારી બાબત છે, તમારે અ અ તમે જે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કર્યો, એમાં ટમને કેવો અનુભવ ઠયો? ટમને તો સારું લાગ્યું હશે ને ડિજિટલ પેમેન્ટ?